હલો
હલો કેમ છો અવાજ આવે છે મારો હલો હલો અવાજ આવે છે.
હમણા આયવો બોલો
ઓકે બસ મજા તમે કેમ છો
પણ બસ મજામાં છું.
હા ઓકે તો આપણે અલગ અલગ ઇન્ડિયાના ફેસ્ટિવલ વિશે વાત કરીએ. કેટલા બધા ફેસ્ટિવલ્સ આવે જે હમણાં જ ફેસ્ટિવલ્સ આવશે જન્માષ્ટમી આવશે નવરાત્ર વિ આવશે તો તેમાં કેટલા મસ્ત મસ્ત સેલિબ્રેશન થશે એમાં હા ગુજરાતમાં તો જન્માષમ અષ્ટમી અને નવરાત્રી બંને ઉત્સવો નું એટલું જ મહત્વ છે નવરાત્ર્રી નું
હમ્મ હા હા તમારે એવા થોડા દિવસોમાં તહેવારોની સિઝન શરુ થવાની જ છે અ તમે અ તમે કહ્યું જેમ સૌથી પહેલા શરૂઆત તો આપેડે થી જ થશે જન્માષ્ટમીથી જ તો તમને સૌથી વધારે તહેવાર કયો ગમે છે
મને તો ઈન્ડિયા ના લગભગ બધા તહેવારો ગમે છે કારણ કે બધા તહેવારોમાં એક સરસ જામ આનંદ ઉલ્લાસ હોય છે આપણે અલગ અલગ રીતે એને માણી શકીએ છીએ નવા નવા અ મીઠાઈ આપને ખાવા મળે છે અલગ અલગ રીતે બ બધા તહેવારો આપ આપણે સ સેલિબ્રેટ કરી શકીએ છીએ
સાચું કીધું મને મતલબ મારું એવું છે કે અ મને પણ બધા તહેવારો ગમતા જ હોય છે પણ ખાસ કરીને દિવાળી અને નવરાત્રી મને બઉ ગમે છે અ એવું છે કે દિવાળી અને નવરાત્રીમાં એ ઉપરાંત છે ને ઉત્તરાયણ પણ ખુબ આનંદ આપે આપે છે આપણને તહેવારો આપણા જી જીનમાં અ ખુશીઓ લાવ ખુશીઓ લઈને આવે છે
સાચી વાત છે ખુશીઓ લઈ ને આવે છે છે તમે કીધું એમ દિવાળી અને નવરાત્રી છે ને એ બે તહેવારોો અ સ્ત્રી માટે ના છે એટલે એમાં આપને ખુબ મજા આવે એમાં રંગોળી કરવાની મજા આવે પછી નવત્રીમાં ગરબાાઈ રમવાની મજા આવે એટલા માટે લગભગ બધી સ્ત્રીઓ નો છે ને ફેવરિટ આ બે જ હશે
હા અને એ તો છે જ સાચી વાત છે તમારી અને એની જોડે જો ને તહેવારો ના કારણે પરિવારના બધા સભ્યો એક સાથે ભેગા થાય છે અને આખો માહોલ કેવો આનંદમય બની જાય છે આપડો અને આપણા ગુજરાતમાં તો નવરાત નું ખાસ મહત્વ છે નવ દ દિવસ સુધી ગરબા અને દાંડિયા રમવાની મજા જ અલગ હોય છે નવા નવા આપણા કપડા પહે મિત્રો અને સગા સંબંધીઓ જોડે જઈએ તો આખું આખું ત્યાંનું વાતાવરણ પણ કેટલું સમય બની જાય છે મને બહ ગમે નવે નવ દિવસ હું તો ગરબા રમમાં જાઉં
હા સાચી વાત છે મમને ભી બહુ ગમે ન હા અવાજ આવે છે હા સાચી વાત છે મને ભી બહુ ગમે નવરાતી નવરાત્રિયાના દિવાળી દિવાળીમાં કલરે કલ કલર ના મસ્ત બધા કલરની મસ્ત તો રંગોઈ બનાવી શકી ફટાકડા ફોડી શકી પછી નવા વરષ ના દિવસે બધાની ઘરે છે શ કૃ્ના કરવા જાય એ બધા આપ ફેમિલી વાળા આવે આપડી ઘરે તો એક અલગ જ જો મજા હોય છે અને નવરાત્રીમાં ભી એમ જ છે કે રા તે આખો દિવસ આપડે વર્ક કરીએ રાતે એ દાંડિયા રમવા જઈએ તો એક ફેશ શ થઇ જાય ભી નવ દિવસ માં એક ભી દિવસ આપને થાક નથી લતો એ આપડા ફેસ - જીવન નું એક શું કેવાય હા
હા એ તમે સાચી કીધી કે નવે નવ દિવસ આપણેે ગરબા રમવા જઈએ છીએ પણ આપણે થાક નથી લાગતો. આખા દિવસ નો ઉપવાસ હોય છે આપડો છતાંય આપણને થાક નથી લાગતો એ એક મા માતાજીની આપણા પર કૃપા જોય છે અને. તો હોય જ છે પણ દિવાળીના સમય પણ અ જોને મન અ બ મીઠાઈઓ બનાવવાની અને એક બીજાને શુભેચ્છા અને એ પણ અ આપણું કેટલી એવી સુંદર પરંપરા છે નહી અને નવા નવા કપડા પહેરીએ અને આ અને આપણા સ્ત્રીઓ માટે તો દિવાળી નો સમય એટલે ઘરની સાફ સફાઈ કરએ રંગોળી બનાવીએ અને દીવા પ્રગટાવીએ એ આપણું મેન કામ હોય છે. હા
હા છે દિવાળી એક
સમય હા બોલો,
હ દિવાળી ના સમયથી બહુ સરસ સેલિબ્ર સુપ ડેકોરેશન અ ઘરનું મસ્ લાાઈટિંગ દીવા બધું એનાથી એકદમ નવું અને જોઓ ફ્રેશ ફ્રેશ લાગે છે આમ સરસ થઈ જાય છે શીઈ
અહા અને એવું છે કે જો તહેવાર હા એ તો છે જ અને જો તહેવારો માત્ર છે ને આનંદ માટે તેજ નથી પરંતુ તો આપણી સંસ્કૃતિ અને પરંપ પરા સાથે જોડે છે આપણા આ બાળકોને પણ આપણા રિવાજો અને પરંપરાઓ વિશે અ જણ જણાવવાનું એને એ લોકોને પણ આવો મોકો મળે છે અને તમનેએ જોયું હશે કે ઉત્તરાયણ પણ અ કેવી મજા અ અલગ જ હોય છે એમાં પણ આખો દિવસ આપડણે અ ધાબા ઉપર જઈએને તંલ ગુડ ગાડીએ એની અલગ જ મજા મજા હોય છે
હા ઉત્તરાયણ છે હોળી
હા અને ઉત્તરાયણમાં મને તો ખાસ કરીને ઊંધિયું ખાવાનું મને ખુબ જ મજા આવે છે
હમ હું હું બ સાચી વાત છે ઉત્તરાયણ મધ્યહા ની તો અલગ જ મજા છે ઉત્તરાયણ છે પછી હોળી છે એવા પોંગલ આપડા દેશમાં તો તો કેટલા બધા કહેવામ મા મળે છે જેમ રાજ્ય ચેન્જ થાય તેમ તહેવારો ભી ચેન્જ થાય અલગ અલગ નામે અલગ અલગ રૂપે ઘણા નવા નવા તહેવાર તો આપણે શીખવાડે
સાચું કીઘુ હોળી ના અ સાહ હોળી રંગો નો તહેવાર છે એટલે આપણેે તે દિવસે પણ પરિવાર સાથે મળીને રંગો રમે રમીએ છીએ અને તમે કીધું જેમ ભારતમાં અને જેવીતા જો ઈદ અને ક્રિસ્ બસ જેવા તહેવારો પણ લોકો કે એટલા આનંદ થી ઉજવે છે હા તમે વા તમારી વાત સાચી છે કે. ભારત માં તો જેમ રાજ્ય બ. બદલાય છે તેમ તહેવારો પણ બદલાય છે તો ભારતની આજ વિશેષતા છે ને. કે અ હિયા અલગ અલગ. ધર્મો ના તહેવારો પણ સો બધા મળીને ઉજવે છે. અને તહેવારોને કારણે. તો જોને માર્કેટમાં પણ કેટલી રોનક જોવા મળે છે આપણને લોકો ખરીદી કરે છે અને એનાથી વેપારમાં પણ કેટલો સારો સમય હોય છે.
હમ તહેવાર ઓટામે એટલે. ફ સીઝન ન. હોય છે કોઈ બી વસ્તુ હોય ઇલે્ટ. ્ટ્રોનિકસ થી લઈને. શુગારની વસ્તુ બધી વસ્તુઓમાં એટલી ટ્રાફિક અને. કેટલી ભીડભાડ હોય છે ને કે. ત્યારે તો. બસ કંટાળો આવી જાય કે બધ. અત્યારે શોપિંગ કરવા ના જ હોય એવું વાતાવરણ હોય.
હા સાચું. સાચું કીધું તમે. અને જો આ તો છે જ. સાથે જો નવા કપડા ઘરનું. સજાવટ નું સામાન અને. આપડે જે રિટન ગિફ્ટ આપીએ એ ખરીદ. વાનું એમાં કઈ અલગ જ હોય છે નહી. અને આપણા બાળકો. ને તો આ દિવાળી ના. દિવસોમાં એમના મિત્રો સાથે ફૂલઝડી પતાવાનો અને મીઠાઈ ખાવાની જ એ લોકો અંદર મજા આવતી હોય છે.
હમ હમ.
હા હલોો. અવાજ કપાય છે તમારો
એમાં ભી અમુક હલો એવું હેલો
બોલો હહ હહ બોલો
એમાં ભી અમુક લોકો બધા તહેવારો અલગ અલગ રીતે સેલિબ્રેટ કરે છે. અમુક લોકો અ અમુક જેમ કે આપડે મકરસક્રાંતિ છે. તો એ લોક કો દાન કરે છે ગરીબ બોને ક જરૂરિયાતમંદ લોકોને જરૂર હોય તે વસ્તુઓ પૂરી પાડે છે. ગર હમ એવું શીખવીને જાય છે આપડા તહેવારો
હહ એ વાત પન તમારી સાચી છે એમ અરે દરેક તહેવારની ખુશી અને સલામતી એજ સાથે ઉજવવી જોઈએ ને? કે આપણા જીવનમાં તહેવારોનું ખુબ જ મહત્
હા છે જ અને ભારતીય અ હહ બોલો
હહ પર હવે તો જો આજે અ સોશિયલ મીડિયાના કારણે લોકો જો તહેવારની આ જે અ શુભેચ્છા હોય એ પણ ઓનલાઈન મોકલી દે છે. પણ મારા મતે એવું છે કે જે અ રૂબરૂ મળીને આપણે એકબીજાને વિશ કરીએ એની ખુશી કઈ અલગ જ હોય છે ને.
હા એ વાત સાચી છે. પણ અત્યારના આ ઝડપી ઈ જમાનામાં છે ને બધ બધાને એકબીજા સાથે મળી અ મળીને તહેવાર ઉજવવા, સેલિબ્રેટ કરવા બહુ અઘરું છે તો એના માટે આ સારું છે કે આપ આપણને અ એક ક શું કેવાય ફોન જેવું માધ્યમ છે કે જેના દ્વારા આપણે આપણા રિલેટિવસ ને ઘરે બેઠા બેઠા વિ કરી શકીએ તેની ત્યાં કેવી રીતના સેલિબ્રેશન થાય છે તે વિડીયો કોલ ઉપર જોઈ શકીએ બધ ધુ આપણેે સાત મળીને દૂર છીએ છતાં ભી સાથે રહીને બધું
રહી સાચું કહ્યું તહેવાર ના સમય જ તો આપણને એવો મોકો મળે છે ને કે આપણો તહેવાર આપણને એ શીખે છે કે પ્રેમ એકતા અને ભાઈચારાનો સંદેશ આપ પે છે હમ કે આપણે બી વ્યસ્ત જી જીવનમાં પણ આપે થોડોક અમે આનંદ અને આરામથી આપણે પસાર કરીએ.
હમ સાચી વાત અચ્છા
હા
અ અજુ બ છે આ તહેવારો ઉજવવા પણ જરૂરી છે.
હા તો તમે પણ આ વર્ષે આટલા નવા અલગ અલગ તહેવારો ના અ ઉજવણા માટે તમે તો કેટલા આતુર હશો તો હવે
બહુજ આતુર છું મને તો બધ ધા તહેવારોનું સેલિબ્રેશન કરુ ખુબ ગમે છે કોઈ બી તહેવાર હોય ને તો સેલિબ્રેશન કરવાનું જ એક દિવસ તો એક દિવસ આપડેથી જેટલું બને એટલું કરવાનું એનાથી આપડી લાઈફ જીવનમાં ભી ઘણો ચેન્જીસ આવે છે.
એ વાત પણ તમારી સાચી તો ચાલો હવે આ વર્ષે પણ બધા તહેવારો ઉત્સાહ અને આનંદ સાથે તે ઉજવી એ
હમ સાચી વાત છે અને બધા ને ઉજવવાનું સીખ હવે અપ
શીખવીએ. હૈ હા.
હમ્મ, સા હા, સારું, ચાલો મળીએ.
હા. હા.